હા હું મજામાં છું તમે? કેમ છું?
બસ મજામાં છે
જો ને અત્યારે કેટલી ગરમી પડવા લાગી છે ને
હા મોસમ પરિવર્તન પછી એકદમ ગરમી નો તો ત્રાસ થઇ ગયો છે.
પાણી મતલબ અમુક જગ્યાએ પાણીની પણ ઘણી અછત જોવા મળે છે
હા હા એટલે પાણી શરીરને પાણીની બહુ જ જરૂરિયાત હોય છે એનું માણસને બહુ જ ધ્યાન રાખવું જોઈએ એટલે પાણી હા
પાણી તો ખૂબ જ જરૂરી છે આપણા આપણા દરેક આ સૃષ્ટિ પર જે દરેક જીવ છે પશુ પક્ષીથી માંડીને આપણે મનુષ્ય દરેક જીવને અ જીવન જીવવા માટે પાણી એક અનિવાર્ય વસ્તુ છે.
હા બહુ જ અનિવાર્ય છે ને આપણા સેવન્ટટી પરસેન્ટ બોડી આપ પાણી માંગે છે આપણા શરીરમાં બી સેવન્ટી પરસન પાણી નું એ છે એટલે આપણે પાણી પીવું બહુ જ જરૂરી છે જે સારી રીતે પાણી આપણા શરીર ને મળે તો આપ સ્કીન ગ્લો કરે આપણું શરીરમાં રોગ નુ એ ના થાય પનપે નહી ડિહાઈડ્રેશન હા આપણા શરીરને બહુ ડિહાઈડ્રેશન ડિહાઈડ્રેટ રાખ રાખીએ તો આપડી બોડી સારી રીતે આપણે તંદુરસ્ત રહી શકીએ
બિલકુલ આપણું શરીર સેવન્ટી ફાાઈવ પર્સેન્ટ પાણીથી જ બને એટલે તો આપણી સ્કીિન જેટલું પાણી તમે વધારે પીશો ને એટલી તમારી સ્કીિન ગ્લો કરશે પ્લસ તમે થોડા એક્ટિવ એનર્જી એનર્જી પણ તમને એટલી જ મળશે
હા એનર્જેટિક રહેવાય હ
હા. પાણી ખૂબ જ જો પણ ઘણા લોકો કો આ પાણીનું મહત્ત્વ સમજતા નથી કેટલું પાણીનો દુરુપયોગ કરે છે તમને નથી લાગતું.
હા બહ બહુ માણસો આ ફેક્ટરી અને એવું બધું તો આપડા, કેટલું પાણીનું પોલ્યુશન કેટલું થાય છે કેટલી રીતે પાણી ખરાબ થાય છે.
સાચી વાત કરીએ હવે હું જે એરિયામાં રહું છું એક ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, તો ત્યાં પણ લોકો પોતાની ફેક્ટરી કારખાનાનું જે પણ ગંદુ પાણી હોય તે આજુબાજુની જે ખાડીઓ હોય છે નદીઓ હોય છે, એમાં નાખી દે છે અને એનાથી એ પાણી, એટલું બધું પ્રદૂષિત થઈ જાય છે, કે આપણને તો નુકસાન થાય જ છે પાણી પીવાથી. પ્લસ જે એમાં જે જંતુઓ રહેતા હોય છે એમને પણ કેટલી હાનિ પહોંચે છે.
હા એના કારણે બહુ બધી ગંદગી એવી થાય જે કારણે બહુ બધા રોગ જન્મે છે. મચ્છર ને એવું બધું હા.
અને આવું ગંદુ પાણી પીવાથી કે આપણને, મેલેરિયા છે, ડાયરિયા છે, એવા કેટલા બધા રોગોટની સમસ્યાઓ થઈ જઈ શકે છે.
પણ એને બહુ વોટર પ્યુરિફાય વાળું પાણી બી આપ આપણા શરીરમાં બહુ સારું નથી કારણ કે એના શું પાણીના જે માન હોય છે ને એ બધા બળી જાય છે, બહુ વોટર પ્યુરિફાય વાળું આપણે પાણી પીએ ન, તો
એના કરતા, હા, આપડ થોડું બોઇલ વોટર પી શકે, કે પાણીને થોડું ગરમ, પહેલાં તો લોકો ક્યાં આવા પ્યુરિફાય હતા. આવી રીતે નદી, નદી નું પાણી પણ લઈને એ લોકો પાણી બોઈલ કરીને કા, ફીટકરી નાખીને બોઇલ કરીને એ રીતે જ પાણીનો ઉપયોગ કરતા હતા.
આ પ્રમાણે મટકીમાં પાણી પીતા હતાા, ને મટ કે આપણા, આપડે એનું પાણી પીએ, ને એ આપણા માટે બહુ અમૃત સમાન છે. ફ્રીજ ના પાણી કરતા આપડણે મટકીનુંું પાણી પીએ ને માટલાનું, એટલે એ આપ આપ શરીર માટે, આપણા બોડી માટે બહુ સારું, સરસ છે અને ફ્રીજનું પાણી આપણને લાગે છે કે બહૂ ઠંડુ અને એવું છે, પણ એ આપણા શરીરના ટેમ્પરેચર માટે એટલું સરસ નથી એટલું સારું નથી એ લાભકારી નથી.
અને ફ્રીજનુંું પાણી જો તમે પીશો ને, તો લાગશે જ નહીં કે તમારી તરસ છિપાઈ,
હા ત્રૃષ્ણા, જાય જ નહી હા
હા એક ગ્લાસ પાણી તમે માટલાનું પીશો એટલે તમને હાશ લાગશે કે, હા મને સારું લાગે છે.
હા
હા અને મેં છે ને મારી આજુબાજુ એવા ઘણા લોકો જોવે છે કે પાણીનો એટલો વ્યય કરે છે, એટલો દુરુપયોગ કરે છે જાણે કે કોઈક બ્રશ કરતું છે તો સતત એનો નળ છે ને ચાલુ જ રાખે, અને એ બ્રશ કર્યા રાખે છે, તો એ પાણીનો ખોટો વ્યય થાય છે. કોઈક વાસ, વાસન ધોતી વખતે પણ નળ ખુલ્લા મૂકી દે છે, તો મારું માનવું છે એ લોકો ઍ આવું ના કરવું જો, જો અત્યારે આપણે પાણીનો, હા, આટો વ્યય ના કરાય.
હમ, પણ એના માટે આપણે એક કદમ આ કરી શકીએ કે આપણા નાના બાળકો હોય ને એમને આનું મહત્વ અગર આપણે, બતાવીએ ને કે, આવી રીતે નહી કરવું જોઈએ તો, એમના બાળપણથી એમનામાં એ હેબિટ થાય ને કે પાણી, નહી આપણેે, ગલત તરીકે થી પાણી એને નહી વેસ્ટ કરવું જોઈએ, તો એમના આગળ વધને એમના માટે આ આદત બની જાય. પણ હવે શું લોકો જે પ્રમાણે આમ એના માટે પાણી માટે એવું આ વિચાર જ નહીં નથી કરતા કે આપણને એનું બી અહ ઉપયોગ લિમિટમાં કરવો જોઈએ, એવું વિચાર જ નથી કરતા, વગર વિચારે જ નલ ચાલુ રાખીને આપડે કામ કરતા હોય ને એવું-એવું બધું ચાલે છે. લાપરવાહી બહુ કરે છે.
હા બિલકુલ સાચું. અને આપણે પાણી તો બચાવવું ખૂબ જ જરૂરી, જો આપણે અત્યારે પાણી બચાવીએ નહીં, તો આપણે આવનારા ભવિષ્યમાં આપણી જે આવનારી પેઢી હશે એને આપણે શું આપશું? આપણે કેમકે તમે જોયું અત્યારે ઉનાળો આવ તા ની સાથે પાણીની કેટલી અછત ઊભી થઈ જાય છ અહ લોકોને ટેન્કરો મંગાવવા પડે છે, પીવાની પાણીની એટલી અછત થઈ જાય છે. એટલે આપણે પાણીની કિંમત તો સમજવી ખૂબ જ જરૂરી છે. અને અત્યારે છે ને સ્કૂલમાં પણ જ એ સારો વિષય છે. સ સ્કૂલમાં છોકરાઓને છે ને બહુ સારું શીખવાડે છે અત્યારથી જ, પાણીના વિશે સેવ વોટર
સેવ વોટર, હા, આ બધા પ્રોજેક્ટ આપે એટલે હા.
એટલે આજની પેઢી તો સમજદાર છે જ, પણ સાથે-સાથે અમુક જે લોકોમાં આપણે જાગૃત તા લાવી ખૂબ જ જરૂરી છે.
બહુ જ જરૂરી છ છે, હા. વિચારીને પાણી વાપરવું એ એક બધામાં એવું થઈ જાય ને જાગૃતતા કે પાણીને બી વિચારીને વાપરવું જોઈએ, તો આપણેે કય કહેવાની જરૂર જ ન પડે.
હા બિલકુલ સાચી વાત. અને તમે આપણે ઘણી જગ્યાએ જોયું હશે જાણે કે આપણે બીચ પરને એવા ગયા હોય, તો ઘણા લોકો શું કરે જે કઈ એમણે ખાધું પીધું હોય, એ બધો કચરો ત્યાં બીચ પર નાખી પાણીમાં નાખીને આવી જાય છે. એનાથી કેટલું પાણીનું પોલ્યુશન, પાણીનું પ્રદૂષણ થાય છે.
હમ્મ. સાચી વાત છે.
એ બસ લોકોમાં થોડી જાગૃતતા લાવવાની જરૂર છે કે અને એવા ઘણા બધા આજનું જે જનરેશન છે એવા ઘણા બધા કેમ્પિંગ કરે જ છે લોકોમાં જાગૃતતા લાવવા માટે કે તમે પાણીનો વ્યય નહીં કરો પાણી બચાવો સેવ વોટર એવા સ્લોગનો કરીને એ લોકો બધે અહ રીઓ પણ કાઢે જ છે.
હા. પણ હવે જો અહ આપડે વોશિંગ મશીનને એવું બધું યુઝ કરીએે જ છે. અને વોટર પ્યુરફ પ્યુરિફાયરને એવું બધું યુઝ કરીએ છએ એમાં તો પાણીનું વેસ્ટેજ થાય જ છે. વો-વોટર પ્યુરિફાય કરીએ એટલે જેટલું એમાં આપણે એક અહ માટલા જાટલું જેટલું વોટર પ્યુરિફાય થાય એટલે ત્રણ માટલા જેટલું તો વહી જાય છે.
હા એટલે જ તો હું શું કરું છું જે પ્યુરિફાઈડ છે એમાંથી જે રે જે ખરાબ પાણી ખરાબ તો ના હોય પણ એ જે પ્યુરિફાય પા નિકલ ને જેનું જે એક્સ્ટ્રા પાણી નીકળે ને હું એ પાઈપ નીચે છે ને કંઈ પણ એક બકેટ છે કા આહ એક હવે તો બધા નળ વાળા ઓલા ઝાર પણ એટલે શું એ ભરા હા, એમાં તમે એનો ઉપયોગ કરી શકો છો.
ચીને પિયો
હા, એટલે બસ બસ આવી નાની નાની ટેવો જો આપડે અપનાવી લઈએ ને આપડા ઘરમાં પણ તો આપડે અહ આપ આપડે ચલો બ-બધાથી નહીં આપડા ઘરથી તો આપડે શરૂઆત કરી શકીએ છીએ, કે પાણી બચાવીએ. અને તમે વોટર હાર્વેસ્ટ ટિંગનું પણ સાંભળ્યું જ હશે ને.
હા.
તો એ અહ વરસાદનું પાણી વરસાદનું પાણીનો પણ આપણે સંગ્રહ કરીને ખેતીમાં વગેરેમાં આપણે યુઝ કરી શક
હમ્મ-હમ્મ. એટલે હું શું રાજસ્થાની એરિયામાં છું ને તો અહીયાં અહ પણ પાણીની બહુ પ્રોબ્લેમ થાય છે. પણ અહ એના માટે ભી બહુ ટાંકા સિસ્ટમ અને આ વા વરસાદ નું પાણી છે ને એને સેવ કર વાનું ને એવી બધી પદ્ધતિથી માણસ એ પાણીને પછી યુઝ કરે છે.
હા, બિલકુલ. એક ખૂબ જ સારી ટેવ છે. અને જો હવે તમા તમ જે જેની પાસે પાણી નથી એને જ પાણીની વેલ્યુ ખબર પડે છે. હું પણ થોડા ટાઈમ પહેલાં છે ને એક ગામડાના વિઝિટ માટે ગઈ હતી, તો આપણને જો શહેરોમાં છ છે ને પીવાનું પાણી ને બધું આરામથી મતલબ થોડી સુવિધાજનક સ્થિતિ હોય છે આપણી પાસે. કે બધું ઈઝીલી આપણને મળી જાય છે. જયારે હું ત્યાં ગઈ ને તો એ લોકોને પીવાનું પાણી ભરવા માટે પણ કેટલું એ લોકોના ઘરથી થોડીક દૂર જઈને અહ જાવું પડતું હતું. ઇવન એ લોક ના જે રોજિંદા કામકાજ માટે પણ પાણી એ લોકોએ ભરી રાખવું પડતું હતું. તો કેટલી સમસ્યાઓ થાય. ત્યારે મને પણ અહ આવું થયું કે આપણને જે ઇઝીલી વસ્તુ મળી જાય ને એ તો એની કદર નથી થતી આપણને.
હા. ગામડામાં તો આ જ પણ એના પાણી પીવાનું પાણી તો લેવા જવા જવું પડે છે આજ પણ આવી એવી નળ બધી જગ્યા નળ સિસ્ટમ થઈ ગયા છે પણ તો બી એવા અછત કોઈ ગામડા છે ત્યાં તો પાણી હમણાં પણ ક્યા વાવડી થી કુડા થી એ જગ્યા જગ્યાથી ભરીને લાવવું પડે છે તો એમને કેવી રીતે વાપરવું સાચવી સાચવીને પાણી વાપરે છે એ લોકો એ લોકોને જોઈને આપણે શીખી શકીએ છ છે કે ભાઈ આપણને પાણીનું કેટું કેટલું મહત્વ છે
બિલકુલ સાચી વાત છે નહી સાચી વાત છે તો બસ આપડે હું પણ એવું જ વિચારું છું કે આપણે મળીને થોડાક સોસાયટીના લોકોને મળીને આપણે પાણી લોકોને પાણી વિશે જાગૃતતા આવે કે પાણીનો વ્યય ના બરોબસ એવી એક કોશિશ કરીએ
હા
તો ધીરે ધીરે એક આપણા કોશિશ થકી લોકો સુધી મેચસ પહોંચશે તો ધીરે ધીરે થોડો તો બદલાવ આવશે જ
હા હ એ છે સૌથી મોટો બદલાવ એ જ છે કે આપણે આપણને બદલીએ એટલે બીજા માણસ બી આપણને જોઈને જાગૃત થાય ને એ બી એ બી એ આના પ્રત્યે આપણો યોગદાન આપે એમ
નહીં તો કાલે તો બદલાવ જરૂર લાવશું તું મળીને આના વિશે આપણે ચર્ચા કરીશું
હા હા જરૂર ઓકે બાય જય શ્રી કૃષ્ણ
ના